નમસ્તે બહેન આ જો તમને સ્વચ્છતા કરવાથી શું ફાયદો થાય છે, આ વિશે પણ વાત કરીશ
હા. સ્વચ્છા એ સ્વચ્છતા એ ફક્ત ઘર સાફ કરવાની વાત નથી પણ એ તો જીવનની સારી આદત છે.
હા જ્યા સ્વચ્છ સ્વચ્છતા હોય છે, ત્યા આરોગ્ય, આનંદ અને શાંતિ પણ હોય છે. જો આપને રોજ ઘર રસ્તા, શાળા અને આસપાસ જગા સાફ રખીએ તો ગંદગી ઓછી થાય છે, ને?
હા. અને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં આરોગ્ય અને આનંદ અને શાંતિ પન હોય છે.
હા ગંદગી ઓછી થાય તો મચ્છર માખી અને જીવજંતુ ઓછા થાય છે, તેથી ડેન્ગુ, મલેરિયા, ટાઈફોઈડ કોલરા જેવા રોગ થી બચી શકાય છે.
અ વ્યક્તિગત સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે, મુજે રોજ નહાવાનું, હા સાબનથી ધોવાના પહિ પહી દાંત સાફ કરવાના નખા કાપવાના જે સ્વચ્છ કપડા પહેરવાથી શરીર તંદુરસ્તી ભી રહે છે.
સ્વચ્છતા વ્યક્તિ ને જોઈને બધા લોકો પર આ સારા પ્રભાવ પડે છે, સ્વચ્છતા ઘરમાં રવાથી મન પ્રસન્ન રહે છે.
હા બરાબર મજે હ
સચછતા ઘરમાં રહતે ત ખરે મન પ્રસન્ન રહે છે, અને કામ કરવાની ઈચ્છા વધે છે, તો બાલ કોનો અભ્યાસજ અ મજે અભ્યાસમાં પન ધ્યાન રહે છે. મજે ગંદી વાળા ગંદગી મુ જે ગંદગીવાળા વાતર મુજે વાતાવરણમાં વાતાવરણમાં મન બયચેન બી રહે છે.
હા આપન ક્યારે કચરો ક્યારે પણ નાસ્તા પર નાખો જોઈએ નહી કચરાને ડસ્ટ માં ના નાખવો જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગો ઓછો કરવો જોઈએ. અને શક્ય હોય ત્યા રિસાયકલ કરવું જોઈએને?
હા સરકાર સ્વચ્છ ભારત અભિયાન દ્વારા લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરે છે, પણ આ ફક્ત સરકારની જવાબદારી નથી પણ આ ના બધાની બી ફરજ છે.
જો પ્રત્યેક માણસ પોતાના ઘર અને બસ નો વિસ્તાર સાફ રાખે તો આખું ગાવ શહર અને દેશ સ્વચ્છ બની જાય ને?
હા બરાબર મુજે હમણાં તો મંજે ઈનામે, મંજે બાલકોના અભ્યાસને પણ ભઠ્ઠા ગમી જાય તો સ્વચ્છતા ભી રહે છે, અને અને આપનો ક્યારે હા હા અને વય જો પ્રત્યેક માનસ પોતાના ઘર અને આસ પાાસનો વિસ્તાર બી સા રાખે તો આખું મજે આખું ગામ શહેર અને દેશ સ્વચ્છ બી બન
તાથી તો આત્મવિશ્વાસ વધે છે, આરોગ્ય સારું રહે છે, પર્યાવરણ સ્વચ્છ રહે છે, અને જીવન કુશલ બને છે, ને?
અને અંતમાં મજે આડા તો ભઠ્ઠા ગમે એટલું સ્વચ્છતાનું ચાલી રહી સ્વચ્છતા ભારત અભિયાનનું કે કેટલું ચાલી રહયું સરકાર આપને બધાને સ્વચ્છતા ભારતનું જે નિયોજન બી દઈરા બટું કરીરા
હઅ, સરકાર તો આપણા બટા વસ્તુ પ્રોવાઈડ કરી રહ્યા છે ને, પણ આ આ કાયદા કલાક જે લોકો છે, કે કઈ જ વાતોમાં ધ્યાન નથી દેતા અને જે કચરો રે કચરો ડાયરેકલી ડસ્ટબિનમાં નાખતા ડાયરેક રોડપે ફેકજ
હા. ઘેર મે આપ સાફ રાખશું તો આપનું મન પણ રહેશે થશે.
હા અને શરીરના આરોગ્ય રશે જો કચરોરર બહાર રોડ પે ભેગેલા કેવા ઘરના બહર ફે કે તો આપના પણ રોગ રોગ લાગે છે. કઈ વસ્તુ આપની કઈ વાત ન ઈચ્છા ના થાય, આપણા ઘરમાં રોગ ઘુસે મચ્છર આવે છે અને કચરાથી તો આપણ ડેન્ગ્યુ પણ થય છે.
બરાબર અને વહી ત નંતર આપણ મજે સ્વચ્છતા રાખશું તો આપનેજે આપના આરોગ્ય બી સારું રહેશે મજ પ અ સારા કપડા ઘાલાના અને સ્વચ્છ સ્વચ્છતાથી રહેેવાનું તેર ત નખા કાપવાના, જમવાનું અગોદર પછ હાથ ધોઈ ને જમવાનું બેસનું
જ આપનું ઘર મેન કચરું બી અલગ અલગ લાખાનું મજ કેટલા હ છે?
શકું કચરું, ઓલું કચરું અલગ અલગ લાખા ડ જો લેના તિની સ્વચ્છતા ર રહેણ આપની સ્વચ્છતા રહે
બરાબર નહી તો જ બાકીના લોકો હણા બાર આપ જ્યા દેવસ્થાન પેટના પે બસસ્ટોપ પે તીના કેટલી ખાાન રહે છે, ત્યાં લોકોને સો ટકા મળી તો અ નવ બસ નવ ટકાજ નવદ ટકા લોકો સ્વચ્છતા રાખે છે.
આવડા તો બા ગમે એટલી ગંદગી ભી રહે છે મજે સરકારે આપને કચરા પેટી ડસ્ટબિન વગેરે કેટલું પ્રોવાઈડ કરેલ છે, તો બી મજે લોકો ખાઈને વસ્તુ બહાર ફેંકવે છે.
કચરું બહાર ના ફેંકાવાનું અંદર ફેંકવાનું
પ પાનું હા આપણ સ્કૂલ કોલેજ મે જાય છે ત્યાં બી આપને કેટલું મજે બોલે છે, ઘોષણા આપણ પ્રતકમે તો ખબુ લ છે ગલી ગલી મે જવાનું ઘોષ દેવાની છતાં કેમ કઈ રાખવાની લોકોને ખૂબ પ્રોવાઈડ કરેલ છે પણ લોકો સ્વચ્છતા નહી રાખતા, પણ સ્વચ્છતા એક આપનું જીવન એક.
અને જે રાખે તેને બી નામ પાડે કે કેવડા કરી રહ્યા.
હા આ વાત બી બરાબર છેજ સ્વચ્છેતા ખરી આ. જીવનની કરતાં ખૂબ મહત્ત્વનો પોઈન્ટ છે, સ્વચ્છતા રાખતો આપનું આરોગ્ય બી સારું રહેશે. બધું સારું રહેશે, ખાવાનું, પીવાનું, તેનામે ભી સ્વચ્છતા કેમ રાખ વાની.
હા ક કઈ લોકો સુખ. કરે છે કેળું ખાઈ લે છે અંતિમ છિડકો બહાર પડી જાય હા નથી રહેતું જે દહેડા માણસ નું જો પતિના બધી પગ ફીસ જાય તો કેટલો મોટ તો એક્સિડન્ટ થઈ જાય. હા નઈ તો મચ્જર થઈ થ શક્યતા રહે છે. હા આ વરસાદના ધાણા માં તો કચરું બહાર ફેંકાવા જરાક નથી કામ રેતું વાસ બી કંધો આવે છે તેનવીનો .
તો નહી નાખવું જોઈએ, કચરા પેટીમાં જ વસ્તુ એવું નાખવું જોઈએ.
હા.
સ્વચ્છતા અને સ્વચ્છતા મજે આ એક રોજ આપને સકા ઉઠીને કામ કરાનું ઘેર મજે બારાનું ગલી સાફ કરવાની, કચરા કચરો ઓલ સુક કચરો ટો ડેસબિન મે નાખવાનો.
સ્વચ્છતા આપના હાથમાં છે. આપન જો પણ જો બિસરા બિશ્રા વસ્તુની ટાઈમ નથી સ્વચ્છતા નો ટાઈમ નથી આપણા શરીર ની કરતા સારું છે.
હા બરાબર. સ્વચ્છતા મંજે? ખુબ મેન પોઈન્ટ છે, સ્વચ્છતા કરવું જ હોય છે. અને આપણ બધા લોકો સ્વચ્છતા માં જે કરતા નહી જ્યાંનું ત્યાં વસ્તુ ફેંકી દહે છે પણ લોક કો બીજાનું દેખીને બી શીખતા નહી.
હા.
કે તે શું કરી રહ્યો ડસ્ટબિનમાં લાખી રહો તો બી બહાર ફેંકી દે છે.
હાડ તો નાના નાના બાળક પણ સુધરી ગયા પણ મોટા લોકો સુધરાનું નામ નથી લેતા.
હા બરાબર હા.
જે વસ્તુ ફેકવાથી
આપને અ જ તે ગાન થાય છે આપના ભારતની, આપના દેશને.
હા.
વટ્ઠા ગમે પરિસર જે આપનો આપનો દેશ છે આપણને ચ સારું મેલા નું આપું ગામ આપને સ્વચ્છ મેલાનું
બહારના લોકો આઇ બહારના લોકો આઇને આપના દેશની તારીફ કરી જાય એવું આપને કાઈ કરવું જોઈએ. પણ ના લોકો તો સાંભળના ત્યા પણ નહતા.
બરાબર. મજે લોકો ઉલટ કવું જોઈએ કે સ્વચ્છતા કેટલી સારી. એ છે યોજના છે. સ્વચ્છતા કરાવું જોઈએ. તો બહારના લોકો ભી આઈને આપને કો મુજ કહેશે કે હા મુજે કેટલું સ્વચ્છતા છે. તી રહે છે એલોકો એમના ગામે કેટલી સ્વચ્છતા છે હા.
તમને એક વાત કહ કે બહેનો સ્વચ્છતા એ સેવા છે સ્વચ્છતા એ સન્સ કાર છે અને સ્વચ્છતાથી સ્વસ્થ જીવન ની શરૂઆત થાય છે. ના સ્વસ્થ સ્વચ્છતા ના રહાય તો કાઈ જીવન વ્યર્થ છે. અને આપ સંસ્કાર વચ ચતાથી સંસ્કાર મળે કે આપને કેવા રીતેથી રેવાનું. દર મહિના મે બાલ કટવાના, નેઇલસ કટ કરવાના. આપણા બોડી ને પણ સ્વચ્છતા જ રહે. દરરોજ નો નિયમિત બે ટાઈમ બ્રશ કરવાનું, દરરોજ આંગળવાનું.
હા. આ પણ એક સ્વચ્છતા છે. આપના કથી સ્વચ્છતા આપણને કરવાની.
ક્લીન નીટ કપડા હલાના.
હા. ત્યારે મજે આપ સુંદર બી દેખાવશું. સ્વચ્છ બી દેખાવશું, આપણ આરોગ્ય બી સારું રહેેશે નાખ તો. મજે? સ્વચ્છતા એ કાઈ સેવા બી છે, જે લોકો પેલા લોકો કેટલી સ્વચ્છ તા કરે, વિશ્રાની સેવા બી કરે.
હા.. ઘણા લોકો છે, ઘણા લોકો છે કે જયારે કોઈ કલ્ચરલ પ્રોગ્રામ રહે, ત્યારે એવા લોકો છે, કે જે સુતા રહીને તેમ સ્વચ્છતા કરે બિચારા લોકો અને આપ બાકીના જે લોકો રે હ હા ફિફ્ટી પર્સનટ લોકો આપને ખુબ ગંદગી કરે છે.
હા. મજે પેલા લોકો ખૂબ મદદ કરે છેને તેને અ સ્વછતા તા કરવાનું, તે કરવાનું ખુબ મદદ કરવા લાગે છે. અને હાવડાના લોકો તો, ખૂબ કચરો બી કરે છે.
કાઈ ના તે વેસ્ટ હા.. હડા ખુબ, ખુબ જગ્યા પે રીસાયક્લિંગ થાય છે. પ્લાસ્ટિક ના બોટલ ડ હણા તો ડસ્ટબિન નો પણ નહી. ડસ્ટબિન ની મા જે મ મશીન જે વસ્ત હો, તેના જે બોટલ લખે તો લગી રિસાયકલ થઈને બહાર આવે. આ એક એક ખુબ સારી વાત છે. સ્વચ્છતાના બારામાં કે રિસાાયક્લિંગ લગે જ થઈ જાય, પણ લોકો તે પણને સામાન તૈયાર થતા. ત્યાં પણ ગંદનગરી કરી દે છે.
સ્વચ્છતા પહેલાં લોકો કહે, કે સ્વચ્છતા એ માનવ એક સેવા છે.
હા..
અને ખરી સેવા છે. સ્વચ્છતા કરે તો, આ આપણે એક સેવા ભી છે. આપને હ અ આપનું મજ કલ્યાણ બી થાય છે.
હા. આપ આપણી આપણા શરીર ની કરતા સારું થાય છે. વિશ્રણા ને પણ આપણા શરીર નું સોચો
હા. બરાબર. જ ખરે આ સ્વચ્છતા જ ખૂબ સારું છે, સારું કામ છે સ્વચ્છતા વાઈટ કામ તો નથી ચે. મને તો ગમી તમારું સ્વચ્છતા બદલ ઓ બોલેલુ, મને ખરે સ્વચ્છતા રાખવું જોઈએ છે, બધા લોકો એ સ્વચ્છતા મજે
સ્વચ્છતા મજ બધા લોકો એ કરવું જોઈએ છે જે અમે તો કરે છીએ આપણ બધા લોકો કરજ પણ બાકીના લોકોને બી કશું કે, સ્વચ્છતા રાખો. હમ. ધન્યવાદ.